હલો નમસ્તે. કેમ છો તમે?
મજામાં છું. તમે કેમ છો?
હું પન મજામાં છું. આજે આપને ઓનલાઈન શોપિંગ વિરુદ્ધ ઓફલાઈન શોપિંગ આ વિષય પર વિ સ્તાર થી ચર્ચા કરીએ.
હા આ તો સારી જ વાત છે. જરૂર આજના સમયમાં મોબાઈલ વગેર જીવન કલ્પના કરવુ એવુ મુશ્કેલ જ છે.
મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા વિશે પર ચર્ચા કરીએ જરૂર આજના સમયમાં તારા મતે મોબાઈલ નો સૌથી મોટો ફાયદો શું છે? હેલો.
તારા મતે મોબાાઈલનો સૌથી મોટો ફાયદો શું છે?
કે કોક મોબાઈલ નો તો આપને કોઈ પન વ્યક્તિને સેકંડોમાં સંપર્ક કરી શકે છે.
હમ.
મોબાઈલ થી આનલાઈન અભ્યાસ મીટિંગ ધ્યાનના કામમાં તમાર શોપિંગ અ બધું સરળ બની ગયું છે.
હમ બરાબર. વિડિયો કોલથી સામેના વ્યક્તિને જોઈને પન વાત કરી શકાય છે ને.
હા આ તો વાત સા
હમ. હા વિદ્યાર્થીઓ માટે બહુ ફાયદાનું છે.
હમમ
વિદ્યાર્થીઓ માટે બહુ ફાયદાનો છે.
હા આ તો બાત છે.
યુટ્યુબ પર થી ઓનલાઇન ક્લાસેસ અને બ ખૂબ ઉપયોગી છેને.
બરાબર છે.
ઓનલાઈન સ્ટડી કરી શકે છે એનાથી,
હમમ હમ ના તો તમારો સાચી વાત છે.
હમમમ
હમમમ મોબાઈલ થી દેખો. તમે જીપીએસ થી રસ્તો બી શોધવો ખુબ આસાન. થઈ ગયું છે, આજકાલ
સરળ કે બધું. તમે કોઈ બીજા ગામ જવા ના. તો તમને ત્યાં જીપીએસ થ્રુ મોબાઈલ થ્રુ. અ રસ્તો શો ઓ ખોજવા માટે ખુબ સરળ રહે છે.
હા એ પણ બરાબર છે કોને વિચારવાની જરૂર નથી પડતી ને.
હમમ આજકાલે તો મોબાઈલ એવું. કે ને કે તમે મોબાઈલ માં તો દેખો તમને. ધેર બેસાય. દુનિયા ની ખબર બધી માલુમ પડી જાય મોબાઈલ.
બરાબર.
તમે તો મોબાઈલમાં જ ન્યૂઝ બટા દુનિયાની ન્યૂઝ દેખી લો જોઈ લો.
ઇમરજન્સીમાં મોબાઈલ જીવાન બચાઈ શકે છે.
કેવી રીતે?
આપણ ઈઝીલી કોલ કરી શકે છે ને કોને પણ, આપને કઈ ઈમરજન્સી આઈ છે આની. આપને કાંઈ જરૂર છે કોની તો આપણ લગે જ તેને કોલ કરીન. કહી શકે છે ને.
હા બરાબર છે તમે તમારા પરિવાર ને, પછી એમ્બ્યુલન્સ બોલાઇ શકો. આને ત ચોરી જો વગરે ચોરી વગરે થઈવાની તો તમે પોલીસોને સંપર્ક. કરી શકો. આ તો તમાર સાચી વાત છે.
ના.
હમ.
એના ગેરફાયદા પણ બઉ છે.
હમ, એવી રીતે.
એના ગેરફાયદા વિશે વાત કરીએ. ઘણા લોકો મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે તે વ્યસન બની જાય છે ને
સમયનો બિગાડ ભી થાય છે.
એ નાના બાળકોને બહુ વધારે દુરુપયોગ થાય છે એ મોબાઈલથી
બરાબર છે વિદ્યાર્થીઓ નું ધ્યાન અભ્યાસ માંથી હટી જાય. મોબાઈલ રમવામાં
હમ્મ અભ્યાસ કરતા નથી ગેમ રમવા લાગે છે.
બરાબર છે તમારી વાત
સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે ને
હા આ લોકો તો તેમાં કરવાના માં અભ્યાસ ના નામ થી મોબાઈલ લેવાના અને સોશિયલ મીડિયા ગેમ આજ રમતા બેસવાના.
એમાં વધારે સમય બગડે છે ને.
હમ્મ આ તો સાચી વાત છે સમયનો બિગાડ નથી કરવો જોઈએ. મોબાઈલ તમે વાપરો પણ લિમિટમાં વાપરો મંજે જેટલી તમને જરૂર હોય ને તેટલો જ તમને મોબાઈલ વાપરાવો જોઈએ.
સાચી વાત છે.
દેખો કારણ તમે જો મોબાઈલ વધારે વાપરશો ને તો તમારા આંખો ના ત્રાસ થઇ જવાના પછી તમારે ગરદન માં ત્રાસ થઇ જવાનો તમારા હાથના આગળ છે ને ભી કેમ કરવાના. આ બધા દુષ્પરિણામ થઇ જવાના પછી તમે ડાક્ટર પાસે જવાના ડાક્ટર શું પૈસા કમાવવાનું આને તો
બરાબર બરાબર
અને મારા મથી તો તમે લાન બાળકોને તો મોબાઈલ આપું જ નથી જોયું.
એથી હેલ્થ પર બઉ પ્રોબ્લેમ થાય છે ને.
જમતા જ નથી મોબાઈલ જ માંગવાના. આવડા મારી નાની છોકરી છે એ તો જમવાની જ નથી. એ મોબાઈલ જ માંગવા ની કે ના માં બાપ પાહે.
એ ને મોબાઈલ જોવા માટે જોયે
હમ્મ મોબાઈલ જોવા વગર તો તે જમવાના જ ના.
બરાબર છે.
અને તે નાના-નાના પોયરાઓ આ પર શું કરે છે જવો નાનો અને તે હાનિકારક છે, વ્યસન છે, તે મોબાઈલ મોબાઈલ ના ફાયદા તમે શું કરી શકો છો, તમને માલુમ છે?
એનો ફાયદો તો વિદ્યાર્થી આપણા અભ્યાસ કરવા કરતાં જાસ્તો ઉપયોગ કરવો જોઈએ.
મને તો લાગો મોબાઈલ નો ફાયદો તમે બ્યાન પર જે છે ને બેંકોમાં, જે તમે પહેલાના સમયમાં બેંકોમાં જવું પડે છે. મારા પૈસા કાઢવાનું કામ હોય, કે પૈસા નાખવાનું કામ હોય. તમને પેલે તો બેંકમાં જઈને ત્યાં આ પેલામા, બાર બેસીને ને પછી તમારો નંબર આવવાનો. તો તમારો- આજના સમયમાં મોબાઈલ આવી ગયો ને, તો તમારો સમય ન- ખોટો થતો નથી. તમે મોબાઈલથી જ બધા કામ કરી શકો, ઓનલાઈન પેમેન્ટ- વો કરીએે હા- બીજી વાત તો, જો તમને કઈ ફીરવા જવા હોય- -તો, તમે મોબાઈલ થી ફ્લાઇટ નુ ટિકિટ બુક કરી શકો. બસ મા સીટ બી બુક કરી શકો. તમે- એલો બુક કરી શકો, મોબાઈલ થી બેઠા બેઠા - પેલે કેમ હોય? કે તમે જવાના- ટ્રેન ટ્રેનથી જવાના, તો તમને રેલવે સ્ટેશન જવું પડે અને તાર- ટિકિટ લેવાનું. પછી તો, ટિકિટની લાઈન જો ઘણી મોટી હોય તો તમારો સમય નો બરબાદ થવાનો. અને તમને માલુમ ભી ક્યારેક કરવાનોકી - રિઝર્વેશન ફૂલ છે, કે નથી મળે. આવડાના જમાઇ તો તમે મોબાઈલમાં- જોઈ શકો છો કે- તમારું ટિકિટ કન્ફમ થયુ કે- કેન્સલ થયું કે, પેન્ડીગ માં કે આ બધા વાતો તમને મોબાઈલ માંથી- કઈ જવાના.
બિલકુલ બરાબર, એકદમ બરાબર વાત -
અમે તો ક્યુબા જવા ના. તો હામે તો મોબાઈલ માં જ દેખી લેવાના છે મોબાઈલ થી જ બુક કરવા. તમને હારું ડિસ્કાઉન્ટ મળવાનું. તમને ત્યાં જોઈને તમારે કોઈ આથી થાય છે. પછી તમને.
તને મોબાઈલમાં શું કરવું? તો તને મોબાઈલમાં શું કરવું વધારે ગમે છે?
મને તો મોબાઈલ માં ફક્ત - -તમારું ગાના સાંભળવા માટે છે.
મને તો સમાચાર વાંચવા- પુસ્તકો વાંચવી અને નવી માહિતી મેળવવી ગમે છે.
હમ્મ. આજકાલના લોકો, તો તે ખૂબ કે સોશલ મીડિયાનો વાપર ખૂબ કરે.
એ લોકો તો, રીલ્સ બનાડવાના રીલ અપલોડ કરવાના. આ એવા કામ કરતા, હા પણ એ દેખો તેનો મોબાઈલ નો એક ફાય- -જો આવું બી છે, જે લોકો રીલ્સ બનાવીને લાખવાના તો- કે, તારા રીલ્સ દેખીને લોકો ફોલોઅર્સ બઢી જવાના. એવાથી તેમને રોજગાર મળે છે.
પૈસા કમાઈ શકે છે ને બરાબર. એમાં બઉ પૈસા મળે છે.
આ તો એક ફાયદો છે ને મોબાઈલનો.
કન્ટેન્ટ ભનાડવાના તેને અપલોડ કરીને પૈસા મળે છે ને.
પણ તમે એક વાત જોઈ કે પેલાના સમયમાં મોબાઈલ. મોબાઈલ નો હોતા. તો ત્યારે આપણ આપના પરિવાર સાથે બેસીને. હ, કપ્પો મારી છે કે મારી રે તા. બધા લોકો એક જ જગા પર બેસીને મસ્ત હસી પસીને ગપ્પા મારવાના. આજકાલ તો મોબાઈલ આવી ગયા તો. કોઈ કોની સાથે વાત નથી કર ફક્ત કામ રહે તેટલું જ વાત કરવાના.
હા, આ વાત તો સાચી છે.
હા, આ તો મોબાઈલ એક મારું. તો એમ વિચાર છે, મોબાઈલ તમને વરદાન છે કે, વાત છે, હ તમને શું વાંચવાનું?
આપણે એનો ઉપયોગ સહી રીતેથી કર્યો તો એ વરદાન પણ છે. આપણ તેનો દુરપયોગ કરતા હોય તો. એ શ્રાપ પણ બની શકે છે ને. તારા મતે મોબાઈલ બંધ થઈ જાય, તો શું થશે? હલો.